ઓ
તમે ઈંતજાર કરો છો મેં નંબર નું ડઇલ કરું છું ને કોપી કરું છું તો ટાઈમ લાગે છે
અરે મેં કઈ હોઈ ગયો છે કે અ નીચે જવા વાળી છે ને તો મેં સોચું એક કોલ આઉટ કરીને જ જાઉં
નઈ તમે તો એને લગાતાર તમે દો કોલ તીન કોલ પાસે કરો છો
હા હા હા અરે એું કે મતલબ નીચે તો એવું જોવું છું કે એક વાર ચૂલ્લું જીલું નહી તો પછી રોટી બનાવી કરું પે ચૂલું જલાવવા તો સામાન લાવવાનું છે ને
હા બ બી કઈ છું મારે તો બાર દીકરી છે નહી તો મે ગંડા ખા છું
હા તો ફ્રીજ છો તો મેં બી રોટી બનાું છે અને મે બી હા તો મે બી ઓકોબર બે હો જાય છે ને પી રોટી બનાવ છે ને ત તો કોઈ નથી આવે છે તો કરલું લ
મે પણ આઈ
હમ હમ તો કઈ નથી આ કો કર્યા જવું હેને
હ ઉપર આવી છું હવા બડ આવે છે ઉપર ઉપર
હમ
તમે રોટી બનાવો તો નજરે આવો છો ાર યાતી નત
કઈ હોય
મેં ઉપરી છું
આટુંલગા ને થોડું ાડું વગેરે નીકાલ દું ચૂલ્લામાં તો હવા ચાલી છે ને તો કચરો ગુણો હોઈ ગયો તો કચરોું નિકાલ ને પચૈ કરું છે
કરી છું
મે તો બેા
નહી તું તમે ઉપર નજર નહી આવ છો અચ્છા બેઠા છેયું મેં ઈધર ખાડી છું તમારે
હા ખડી હોવું છું અ અ ખરી હોઉ છુંો ઝડું નીકળ
અચ્છા હા હા દીખે છેવે મે હા
મે હાથ મે ઝાડુ લે અબ ઝાડુ નિકાલું
અચ્છા રુટી બાવ
આ માટે સ્પીકર નથી હોવે છે ને સ્પીકર હોવે છે તો આરામ બાત કરી સક પણ મારે તો સ્પીકર નથી હોવે છે જો મોબાઈલ કાન માટે રાખવું પડે છે
ઉપર કાન નો રખ્યોર બડ્યા છે મેં એરફોન ને લગાઈ લગીને માતારી પથ્થર રગડી છે મા દુઃખ અ બધું તો દુખે છે તો પછ કે એરફોન નહી લગાવું છું પણ મને એરફોન માટેાલ વાત વ
હ પર મારે તો એરફોનનું બાત હોવી કોની અી એયરફોન તો સ્પેશલ મેને વાત મંગવા
અચ્છા
હ હમ
મેં ભી કમેી જ લગું છ હ તો ભી કમેજ લગું છ
હમ
ફન મુબત બડિયા વ છે પર કાન ન લગી લગીને થાકી જું તો એરફોન લગાવ છે
હમ હ હમ
મેં સિલાઈ કરું કરું છોડી ના આવી છે બેન ન બાત તમે તો ઉપર જવં છ થોડીી જીઓ હોરોવે છે મને મિને દમ ગૂતું છે
હા ઘણો દમ ઘૂટે છે બેન અંદર કઈ એમ ગબરાટ હો છે
હમ
ગરમી નથી ગણી
સઈ કેવો છોને મે સોચ્યું ઉપર ચૂલો લગાવું છું હ તો હલોો
સમાચાર છે
મે હાલું નહી ચૂલો લગવ છું હ તો ઉપર સાબડી વાબડી ભણ છું
હમ
સોચ્યું સુુંમર ના ચૂલો તો નીચે છે પણ ઉપરે બળ્યા આવે છે હવા હાલો
હલો
ઝાડુ નીકાળ્યું છે તમે
હા આમ જરૂર નીકળું છું અવાજ આવે છે
હા નઈ મને તો નહી આવે છે પણ તમે કહવો કે જાાડુ નીકળું છો
હા હા જાદુ જ તો નિકલું ન સિર્ફ
હો પડે છે
હા અરે સુબે નિકાલ નથી હોવે છે ને સુબે રોટલી ચીજ બનૈ છે તોર ચે બનૈ હતી હતી જો અ બે સોચ્યું કે ઉપડી જ ભણવા તો હવા તે ચાલી નહી તો સ અ મિટી દૂર દ અટુ ઉટને ફેલ ગઈ
હા હા ટાઈમ તો દોનો ટાઈમ ઝાડુ નનીિકાલવ પડે છે કચ હમ તમારે ટેનકા વંકા સબ સુવિધા છે મારે પ્રિયંકાની સુવિધા નિનીની
અને ના
હા મારા ટીંકા ને ગુમી લાવે એટલું કોઈ હૈ ન અતરું તો આગુ તો પ કોણ કર કેવાન વા
હમ હમ માને તો રાતને એટ ઉપર એ સબ જણ આવે છે ને
હમ્મ
તો કોઈ ટોપી ભૂલને ગયો છે તો પડીએ
ટોપી પણ લગાવે છે
યા મને તું જાની મે રાખ્યું કોની રાખ્યું નથી કે ફૂન લગાવે છે પણ બ્લેક કલર ટોપી હે
અચ્છા બ તો બનાને કેવા જસો બધું કરે છે કાઢી છે
હ હ મે પડી છે જે ચા જે પૂછ લે કે ભ મા ટોપી રેગી
હમ્મ મારી અવાજ અછી નહી આવે છેને જુકામ આવે છે
હમ્મ હા અવાજ તો ક્લિયર આવે છે પર જુકામ હો થોડી જડતૂ જય છે
હા જે નાકુ બોલું છું યું
હમ્મ
મને ખુદ ને બી એવું લાગે છે કે હજીબ હજીબ અવાજ આવે છે અહીં
હમ્મ અમ એ કોઈ ની કલર આવે
હમ્મ પરવો જુકામ રહે છે ને તો આપને એવું લાગે આપણી અવાજ અલગી આવે છે યું દબી દબીને આવે છે ને જે નાક બંધ કરીને બોલા હમ્મ
હમ્મ હમ્મ હમ્મ હા સરસ લાગે છે
બોલી બોલી માં તો ઘણું બળવા લાગ્યું છે એ જદા બોલું તો બી જુકામ ન ઠીક બી જ આવે તો
હમ્મ
રાતે તો મે નથી કરી એ મેન મે તો દસ બજા ન સોઈ ટેબ્લેટ લઈને જો મે ચાર બજે ઉઠી છું
હમ્મ હમ્મ હમ્મ
દસ બજાને સો ગઈ છે કચરા નીકાળી ને અને રોટી વળીને અને બર્તન ભી ને કીધા છે ચાર બજા આવીને હસબેન્ડ ને કેહેવાય કે તમે આઈને ઉઠાવે છે કે તમે ક કા સોય છે તમે તબિયત ખરાબ છે મારી
હમ્મ તબિયત ઠીક હોવે છે ને તોઈ કામ હોવે છે બેન બાકી તો હ કઈ નથી હોવે
સઈ કેવું છે અને પછી કવા કે ખીચડી બનાાવશો તો પણ ગમે ની ખીચડી બને છે મારે જીવ ગબરાવે છે વઘાર ની દઉં તો કેવા હું બણાવ છું તો વા ભણાય છેને ખાય છેને આભર ગયા છે
દસ બજે તક આવે છે
અભી દસ બજે આવીઈ છે
હમ્મ
મારે મા મામાની લડકી નો ફોન આવે છે શામ નો ટાઈમ કરે છે ઘણા ઘણા ભત
હમ્મ તો ને પછી થોડી દેર બાદ કેવો છે કે મેં થોડી બીજી છે પછી વાત કરું છે
મેન્ય ઉઠાવો છે પરું તો ફોન કરે છે ગુડિયા ભ છેે ફોન નહી કરે છે અત્તરો
અચ્છા
પેલા તો રોજ કરતા થા અ તો અતરું નની કરે છે મારે મળવાનુ જાણું છે પરવા ભ નકતરા ન છે તો નખતરા નું કરે ડ જ
આ તો સુૂત્ર નિકલવાજ છે વને
હ હમ સાબથી સાહીન વિ કા જઉન કા ગરું છુન ક
હમ અને ના વેસે કોઈ આમ ન ઉનતિ કરે કે કોઈ આયા કોને કુ મણને ધ્યાન છે ને કે ભાઈ અણરીી તબિયત ઠીક નથી હોવે છે તો
હા તમે સબ ગુમાવાનું જવાનું થું તો કઈ્યું તો છે
પતા નથી નથી મેં તો ખુદ સોચું કે સબથી જમાાવતે કેહેવે છે કે મા બાપ મને ભી પૂજા વિષન કરવે છે કે ભાવિશ આવો છે તો મેને બોલ્યું કે હા આવું છે પણ હ ટાઈમ હોવી છે તો જવાનતી મંદિરમાં મત જવાથને હા દુસરા સ તો મેં બોલલીું ત મેં કે નથી ગયા તો બોલે કે કોઈ આગો નથી હોયો બોલે કે ફોન કરવા વાત સને બોલ્યું છે ને તો કણી ફોન નથી કર્યું ખેરા વાળા સજીને ફોન કર્યું ત કે અ ચાલવા અને મા તો તૈયાર થને બસ કર લો પણ હે તૈયાર છે હો હોવા નથી કામ નથી ચાલે છેને હોવા ત પણ આપણે આપણા ગામ ન તો કોઈ તો પછે પછી બિલ માથે પડજાવ છે ને
હા હ એમપી ભાગીચાર છે કે મારો જલ્દી સૂટ દેવો છું સુભે સાત વાજા પહેરું છું તો મેં તૈયાર કર્યો છે જલ્દી જલ્દી બસ સુબે તો સુબ ગયા નહીંા તો મે ભૂલી થઈ તમે બ યાદ આવ છે તો મે તમે પૂછું કઈ ગયો છે પછી એવું હ અ તોમ તમે જાઓ તો આરામ ત તો પછ સબ ઘુમી જાઓ બાર
આમાંી ચાર પાંચ દિ હોય જાય છે ને ઓઔ થોડી બીમાાર ભી હો રહી હોય તો થોડી ઠીક હો જાય તબિયત ભ તો પછી જ શકું આ બાર મારી હાલત નહી એ આ જે મિ્ટી દાલ બગીચ છેે ને તો બી મતલબ બહ તક નિ ચ તો ગરીબી
તમે રેવા દિવસ કરો છો
હા પર મેં સોચું કે અ ભ એક જ્યાદા દરની હ પા સાથ નળજામાં છે તોું સોચ્યું વજામાં ઓરતી
હા ભહી તો મેં તો એક જ ધનની ગઈ છું સાસુજી ને કઈ ક્યો નહી છે તો મેને ગાવા રેવા દો છું
હ બ કંઈ નથી
તો આવે ન દઈ છે કે બોલે અ તમા વાયરો પડી ગયો તો મારે માથી નથી થતો મેં તો બોલી વનગસી ફિકર કરો છો ચાર ધંધો બુકાર આવે છે તો છોકરીની રાખીને છે બીજ ન કઈ સ્નેહ ખાવો છો પીઓ છેો કે ભૂકાા છો કે પડ્યા છો પછી એ બીમાર હો છે તો મેં બી નહી દેખું છું હેગ નહી અી હાલત મે મારી છોકરી ન કપડો ચાર ધનું પાણી પડ્યું છે તો ન નીાળીને નહી સુકાય છે તો મને કેવી વાત થ આવે છે
સાચી વાત એ સાચી વાત બેન તો હુણાને ભી કર છ આવે છે ને ભ ભી હડી પોતી છે ને
ઠીક છે બેન
હમ